હા બોલો કેમ છો
માજા માજામાં
તમે કેમ છો બજાવાને હ બજા આવ શું ચાલે છે
બસ શંતંત હ છેા જમમે લીધું
ના ના હવે જમવા જ બેસો ને અરે વાત જ ન પૂ આજે તો મારું એટલું ફેવરેટ જમવાનું છે ને
પૂછા
રસ રોટલી રોટલી ભી પડ્યા બેપોડ વાળી બનતી બટાકા નું શાક મને તો ગુજરા કોઈ જમવાનો પડે ને એમાં બી રસ ની સિઝન હોય ને તો વાત જ ના પૂછો મને તો એવી મજા પડી જાય ને આખો દિવસ બેલે ટાઈમ રસ કેરી નથી રિયા એ બધું જ થાયે
એકદમ સાટકી વાટ કેરીની સિઝનમાં તો રસને પૂરી હોય તો તો જે મજા આવે ખાવાની એમાં બી કાચી કેરનું અઠાણું એ મસ્ત ખાજોયને રાષ્ટ્ર અને પૂરીનો અઠાણો એકદમ અલગ જ મજા આવે
હા સાચી વાત છે પણ જયારે અમે જમવા બેસી ને તો મારી મમ્મી છે ને તો અમને રસ ની અંદર છે ને ફૂટ નાખી આપે કા તો જીરાણું નાખી આપે કા તો ઘી નાખી આપે તો અમે એમ પૂછ કે મમ્મી આવું કેને કરે છે એમ તો મમ્મી કે ગરમીની સિઝનમાં રસ ખાવાની તો મજા આવે પણ ર રસ છે ને એ પ્રકૃતિ કેવી હોય ગરમ હોય એ પાાસીર એટલે આપણને છે ને ગરમ પડે શમાં દુખે
અરે તમને કઈ કઈને રાજાપુરી ક્યારે કે પછી કેસર ક્યારેરી કે આપોસ કે્યારે
તું જ તેની કાર
અ ત તમારો અવાજ બહુ ધીમાો આવતો હોય છે થોડોક જોરમાં અવાજ થોડોક ધીમા આવડ છે તમારો મને બી હાફુસ કેસર પં લુંંગડો રાજિયાપુરી
હ આપણને ગુજરાતીઓને તો કેવા છે ખબર છે ને કે મન મન ખાવાનું મળ્યું ને બધુંલા બેઠ પૂજા પછી બજી પૂજા
હો ટ ક અચછી વાત આપ આપણે તો ગુજરાતીમાં પણ કશશે બીજી પેલા ખાવાનું જ હોઠયે કેમ કે બહાર ગી ઈએ જેમ કે આપણે ગુજરાતની બહાર જવાના આપણે પલા થ આપણ પેલા થેપલાને બધું લઈ જઈએ આપણે કશે બી જઈએ તો થેપલા અથાણું
હા બરાબર છે
આપડે કારણ કે આપડે આઉટ ઓફ કન્ટ્રી જઈએ તો પહેલા આપણને યાદ આવે આપણને
હા એકદમ સાચી વાત છે લાસસ્ટ યર અમે ગોવા જવાના હતા ને તો અમે છે ને ગોવામાં કઈ ફેમસ પ્લેસ નથી જોવાના બદલે પહેલા શું જોયું કે ગોવામાં જ્યાં અમે રો રોકાવાના છે ને એની આજુબજુ ગુજરાત ને હોટલ કે એવું કઈ બાજુ છે એવું અમે જોય જો નજીક મ ભોઈમાં સારું હો ને તો જ અમે ગોવા જવાના હતા એટલે ગુજરાતી તો ગુજરાતીઓ ખાવાનું કેટલું બધું છે
પણ હોટલમાં જઈએ તો આપણા હોટલમાં બધું સારું સારું ખાવાનું મળે જેમ કે અમુક હોટલમાં જ ખાલી આપણને ગુજરાતી થાળી મળે બાકી તો આપણને મોસ્ટ ઓફ ચાઇનીઝ પંજાબી બધું ખાવાનું આપણ હોટલમાં જોવા મળતું
હમ્મ દિવસ નથી આવતું ધીમુ આવે છે હવે આવે છે હવે હવે આવે છે હવે
હવે આવ્યો હવે આવ્યો
હા નવરાત્રી માં ફાપડા જલેબી ઉત્તરાયણમાં ઊંધયું ને એ બધું જાત જાતનું ખાવાનું અત્યારે પણ હું વાત કરું છું ને તો પણ મારા મોડામાં પાણી આવી જાય છે
અલા ફાફડા જલેબી હાતે ફાફડા હાતે મસ્ત તીખી તીખી ચટણી આપ આપે તો તો કેવી મજા આવી જાય ખાવાની
હા
અને એટલું જ નહીં તમે સુરત બાજુ જાઓ તો તો ખબર સુરતનું એકદમ ફેમસ લોચો સુરતનો
સાચી વાત છે સુરત જેનું સુરત જઈ અને લોચો નહી ખાઈએ એવું તો બને જ નહી રસા વાળા ખમણ પે જો એ બધુંટલું બધું ફેમસ શે ને એ બોલો આપડે જોતા હોઈ ને રસ્તામાં બોર્ડ જોઈનને તો પણ મોધા માં પાણી આવી જાય આપણને એમ થાય કે ભાઈ ખાધા વગર તો
ચાલે જ નહીં. ગમે તેવો ગમે તેવો ટ્રાફિક હોય તો બી આપણે ગાડી તો ઊભી જ રાખવાની.
હમ્મ.
અને લોચાની સાથે ખમણ પછી પછી નવસારીમાં એક વસ્તુ બહુ ફેમસ છે. તમને ખબર?
ના અચ્છા.
બહું બહું તમે એકવાર પેટીસ ખાવ ને બહુત સરસ.
હા.
નવસારીમાં એમ કે, નવસારીમાં એમ કેવાય કે માામાને પેટીસ હે મામાની પેટીસ એ બહુ
હા અચ્છા દરેક છે ને
કરી કે ઉત્તરાયણમાં ઊંધિયું પછી એ ઉપરાંત ચીકી બી ખવાય. મમરાની ચીકી, તલની ચીકી
હમ્મ-હમ્મ-હમ્મ. આપણે ગુજરાતીને દરેક તહેવાર છે ને ખાવા સાથે જોડી દીધેલો છે, કે ભાઈ આ તહેવાર આ આ વસ્તુ બનાવે. એ જ રીતના ચોરાફળી, મઠિયા, ઘુઘરા, ટોપરાપાક ચેવડો, ફાફડી ગાઠીયાં
અત્યારે તમે નામ બોલો તો મને મોમાં પાણી આવે છે.
હમ્મ.
બાકી મને તો મંચુરિયન ભાવે એક્ચ્યુઅલી મંચુરિયન એ એક ચાઇનીઝ વસ્તુ છે પણ એ બી આપણા ગુજરાતમાં બધી જગ્યાએ ખવાતા છે. મંચુરિયન બી.
ગુજરાતી વાનગીની સામે મંચુરિયન ની કઈ એટલી બધી એ નથી આપણે, આપડી જે પેલું ખાતા હોય ને એટલે આપણને એમ લાગે કે નહી આ તો જોઈએ જ.
સાચી વાત. દાળ, ભાત, શાક રોટલી તો આપણે ખાતા જ હોય પણ એ સાથે આપણે શું કહેવાય કે આપણે સાંજે તો મોસ્ટ ઓફ દાલ ફ્રાય હોય. પાંઉભાજી હોય.
હમ
એ બધું ખાવાનું બી આપણને એકદમ
પણ આપડે કેવું થાય ખબર છે તને ત્યાં મહેમાન આવે ને એ શું કરે ખબર છે્યા થાય રો વધ કરવાની જરૂર પછ સાજઉભાજી બનાવી દે પર લવી દેટ ફેમિલી વાળા જે બારથી મહેમાન આવ્યા હોય એ લોકો જોડે બેસી પણ જવાય અને એ લોકો જોડે વાતચીત ભી થાય અને જમાડી ભી દેવાય
સાચીત આપણે બાળજી ઓર્ડર કરી દઈએ તો પછી મહેમાનો બી શાંતિથી એમને એમને શું ખાવું છ તો આપણે એમને પૂછીને પછી પ આપણે ઓર્ડર કરીને આપડે એમને ખોડાવી શકીએ જેથી એમને ખોટું એમને બધીત તો જે ભાવે તે આપણે મંગાવી શકીએ આપણે
હા ખાવા માટે બે્યા જે હોય એવું લાગે છે ગમ્મે ત ખાધેલું હોય પછી જો આટો મારવા જાય ને મનગમતી વસ્તુ જો જોઈ લે ને તો તો પતિ ગઈ વાર
અરે આટો મારવા જઈએ અમુક તો સાંજે આટો મારવા જાઇને ને તો લોકો તો એક વસ્તુ ખાઈ ને જ આવે હ એક વસ્તુ તો ખાઈને જ આવે ખબર શું છે
હા
પાણીપૂરી
અરે હા સાચી વાત છે એ તો ઓલ ઓવર ગ્રીન એમ કહીને તો પણ ચાલે ગમે તે લુખાધા પી પણ હ અને હવે તો ફલેવર વાળી પાણી પૂરી
સો ટકા ફ્લેવરવાળી પાણીપુરી એમાં એ લસણવાળું પાણી આપે તીખું પાણી આપે
હ બધાને ચોઈસ મળીરે બધાને ભાવ તુ અલગ અલગ જાતના ફ્લેવર વાળા પાણી હોય ને પાચ છો પવા પીવાના એમાંથી થી કેવા કેવા તો બધાની જ હોય એટલે શું કરે લોકો પેટ ભરીને દબાવીને ખાઈલે
એજ એવા આપણે બહાર ખાવા જઈએ એ એના કરતાં ઘરે પાણીપુરી બનાવે તો‌ શાતી થી ખવાય તોય એમ ઘરે પાણીપુરી બનાવે તો
તે ખવાય બાર તો શું થાય ખબર છે દસ રૂપિયા ની વીસ રૂપિયા ને રૂપિયા ની આપે ને તો ગનેલી જ આપે ઉમર હોય ત્યાં વધારે આવી હોય તો આપણને એમ થાય બઉ પૈસા ખચ કરાવાય નથી ખાવી એના કરતા આપણુ કોઈ દીસ લાવીએ એટલાજ કો ધર ના વ્યક્તિ પણ ખાય અને વધારે પણ ખવાય
ખવાય ને બહાર તો આપણે ઊભા રહીને આપણે જે છે એ ખાઈ પડે ને આપણે જેટલી ખાઈ એટલી ખવાય આપણે ઘરે આપણે બહાર આપણેથી થોડીક જ ખવાય પણ ઘરે આપણે જેટલી ખાઈ એટલી વધારે ખવાય પાણી પોરી
હોય વધારે ખવાય જ ગડીયુ હોય ને વધારે ખવાય જવાય
એકદમ
ઓલોયું છે તમારું મન કરે ફૂડ કયું છે
મનગમતા ફૂડમાં તો પાાવભાજી મંચ્યુરિયન પિઝા
હમ એને આપણું આપણું મોસ્ટ ઓલ ઓલ ગુજરાતી ફુડ કયુ
આપણું ગુજરાતીમાં તો મોસ્ટ ઓફ પાવભાજી દારભાત સાક રોટી દાલ ફ્રાય
હા મને છે ને એવું લાગશે કે મારા ઘરે છે ને ત્યારે નાના હતા ને ત્યારે કોઈ મેમાન આવે ને તો મમ્મી પુરી બનાવે પુડીઓ ઓલમોસ્ટ રોજ બનાવવા ના ઘરમાં કોઈ મેમાનને ત્યારે બનાવામાં તો મને પુરી ખૂબ ભાવે પછી શીરો બનાવે તો શીરો બો ભાવે પછી સેવ નું બિરંજ બનાવે તો મને બિરંજ પણ બો ભાવે આ બધી વસ્તુ કેવું છે કે રેગ્યુલર બનાવતા નહી હતા હવે હવેના જમાનામાં એવું છે કે બધી જ વસ્તુ બધા ગમે ત્યારે બનાવી પણ જયારે પહેલા આવની હતું બધી જ વસ્તુ બધી બધી બને છે અમુક ગેસ આપણા ઘરે આવ્યા હોય ત્યારે જ બને
અ તો સિરોપતિ યાદ આયુ તમને મીઠાઈ ભાવ મીઠાઈ તમને કઈ ભાવે છે મઠાઈ
હા મને બહ
એમ
મ પેડા પેડા પેડા હા
એનામાં તો આપડે બ સમજી લો પેંડા તો બધા ફેમસ થઈ ગયાલા છે આપણે કશશે બી આમ કોઈ આપણે સ્કૂલમાં સાવા નંબર આવ્યું હોય સ્કૂલનું તોમાં મસ્ત
હા હા હા હા
પછી પેંડા ભી ફેમસ છે તે ગુલાબજંબુ
એ બધી વસ્ત વુ તો એવી છે ને કે ગમે ત્યારે ખાવ ગમે તેટલી ખાવ ને તો પણ પેટ ભરાય જ ની એવી વસ્તુ તમારી સાથે વાત કરીને બો મજા આવી આવજો
આવજો આવજો ખૂબ સરસ આપનો આપની સાથે બો મજા વાત કરવાની
હા હા હ